હલો નમસ્કાર બોલોલો
ગમજ બરાબર જમાઈ લીધું
બસ જમી લીધું તમારે કેવું છે જીવનમાં
અમારે બી શાંતિ છે શું ખાધું આજે
બસ આજે જમવામાં જે કહીએ રોટલી દાળ ભસાા કે એ જીવન ચાલ્યા કરે છે
અચ્છા હવે આપણો જે આજે મેં તમને એટલે ફોન કર્યો છે
હા
કે આપણેે જે દૈનિક ખોરાક ખાઈએ છે આપણેે
હા હા બલેબર છે
તે આપણા ખોરાક વિશેની આજે આપણે ચર્ચા થોડી કરીશું આપણે આપપની સાથે તો ખોરાક પહેલાં તો ખોરાક જીવન માટેે કેટલો જરૂરી છે આપણો
તો સૌથી પહેલા એ કહીશ કે આખી દુનિયામાં જેટલા જીવો છે ખાલી મનુષ્યની હું સ્પેસિફિક વાત નથી કરતો જેટલા જીવો છે નાના થી લઈને મોટા સુધી એમાં એક પણ જીભ એવું નથી કે જેને ખોરાકની જરૂર ના પડતી હોય
બિલકુલ બિલકુલ બિલકુલ ખોરાકને તો બધાને જરૂર પડે નાના આથી લઈને મોટા પ્રાણીઓ પશુ પક્ષી જીવજંતુઓ બ બધાને જ મોસ્ટ ઓફ ખોરાકની જરૂર પડતી હોય છે
કેમ કે તેનું મુખ્ય કારણ છે દરેક જીવજંતુ પ્રાણી પશુઓનું મુખ્ય રીતે શરીર હોય છે અને એ શરીરને ચલાવવા માટે તમારે ખોરાક જરૂરી છે તો તમારામાં શક્તિ રહેશે અને તમે તમારે જે કરવા હશે તે કામ કરી શકશો
ખોરાક એવા બી હોય છે કે જે આપણને શરીરમાં તે આપણા માટે ખૂબ જ ગોરખાણી હોય છે આપણા માટે ખૂબ જ ગુણકારિક આપણા શરીર માટે
હા એ ખોરાકમાં હ વધારે રીતે તો પૌષ્ટિક ખોરાક ખોરાકનોો સમાવેશ થતો હોય છે જેમ કે એક છે રોટલી શાક દાળ ભાત બધા કઠોળ છે મગ ચણા જે બધા ખાવાથી તમારો શરીર એકદમ તંદુરસ્ત રહેશે. કોઈ રોગ કે બીમારી થતી નથી.
બિલકુલ બિલકુલ આપણે દૈનિક આપણે સવારે કે આપણે મોટા બાફેલા દાળ, ભાત, સાકળના જેવું ખાતા હોઈએ. અને કેટલાક ખોરાક એવા પણ હોય છે કે જે આપણને શરીરમાં આપણા માટે કેહેવાય કે આમ નુકસાનકારક હોય છે. એને વિશે આપ શુ કહેવા માંગશો?
એ આજના જમાના પ્રમાણે જે નવા જેન્ઝી લોકો કહીએ આજના ઈન જમાના પ્રમાણે તો એ બધાને આ રોટલી, દાળ, ભાત, શાકમાં હવે મજા રહી નથી. જે એમના વિશે એ કેવા ખોરા કની જરૂર છે. પિઝા, બર ગર છે, પાસ્તા છે, મેગી એ બધા ખોરાક એમને ખાવો છે. પણ તેમને એટલો એમનો ખ્યાલ નથી કે આ ખોરાક માટે ની અંદર જઈને મને નુકસાન કરે છે. અને તે આગળ જઈને મને ખુબ નુકસાન કરશે.
આ વાત તમે બિલકુલ સાચી કીધી છે. જે પીઝા, બર્ગર જે છે, સેન્ડવીચ જે છે એ આપણે બધાને આજની જનરેશનને ખૂબ ભાવતો ખોરાક. એમ કહેવાય કે બની ગયો છે.
તેનું મુખ્ય કારણ છે મસાલાનો ચટાકો કેમ કે લારી વાળા ને એ બધા એવી રીતે બનાવતા હોય છે કે. તમે ત્યાં એક વાર ખાશો એટલે તમારો જીભ પર એનો ટેસ્ટ બેસી જશે. અને તમે વારંવાર ત્યાં જ પાછા જશો. તો અને તેની તમને યાદ આવતી રહેશે. એવું મસાલો એ લોકો બહું વાપરતા હોય છે જનરલી
જેરીના વાત કરી એ વાત તારી ખૂબ જ સહજ છું. મને પણ મારો પ્રિય ખોરાક પાણીપુરી હે. મને જે હું જે જગ્યાએ ખાઉં છું પાણીપુરી એ જગ્યાએ મને ત્યાં જ મને ખાવાનું પસંદ છે. કારણ કે તમે વાત કરી ગયાને મસાલો જે છે. એ ખૂબ જ એમ જીભને એમ કહેવાય ને કે આમ એના વગર
બરોબર છે. હા એ હું સમજી શકું છું બધાનુ ખાવાની આ બધી ટેવ હોતી હોય છે જનરલી. અને પણ હું ના નથી પાડતો કે ખ જોઈએ પણ એક ક મહિનામાં તમે બે ત્રણ વાર એ ખાવો ચાલે. પણ રોજ રોજ ખાશું તો એ શરીર ને નુકસાન જ પહોંચ ચડવાનું છે. અને તેની ઇફેક્ટ આપણા સ્વાસ્થ્ય પર પડે છે.
ખાવાનામા થોડા પસંદ કરો છો
એમ તો જનરલી રોજ મને આ ચટાકાને એ બધાનો શોખ નથી. પણ મહિનામાં એક બે વાર એવો ખોરાક ખાઇ લઉં છું. પણ જેનાથી એટલી ઇફેક્ટ નથી પડતી શરીરમાં. કારણ કે રોજ પૌષ્ટિક ખોરાક ખાતા હોઈએ. તમે મહિનામાં એક બે વાર ખાશો તો વાંધો નહીં આવતો એવી રીતે તો. એટલે હું કેવા માંગીશ તો રોજ ના ખાવો જોઈએ મહિનામાં એક બે વાર ખાઈ લેવો જોઈએ.
અને અને આ સાહેબ આ વાત તો તમારી બિલકુલ સાચી છે. પણ અમુક લોકો એવા બી હોય છે કે એ લોકોને ડેલી દરરોજ અથવા અથવા તો અઠવાડિયામાં એક વખત આવો ખોરાક ખાવાનું લોકો પસંદ કરતા હોય છે. એમના વિશે આપ શું કહેતો કે જે લોકો કો ડર રવીવારે તમે તમે જુઓ કે લોકો બહાર ખાવા જતા હોય રવિવારે તો પીઝાને એવું ખાતા અને અ મુક્તતિ બી છે, કે ડરરોજ એમ ઘરનું ખોરા કે મને ભાવતો જ નથી, લોકો બહાર ખાવાનું પસંદ કરે અને એના હિસાબ શું કહેશો,
હમ્મ એ લોકો વિશે હું કેવા માંગીશ કે એ લોકો જે હશે એમની એજ છે ને નવી જનરેશનની જ હશે જેમ કે પંદર થી લઈને પચીસ વર્ષના લોકો ન આમાં સિત્તેર ટકા સમાવેશ થાય છે, કે બસ જેનું જીવન જ આજ છે, તને ઘરના ખાવામાં એમને સ્વાદ દેખાતો નથી અને બારના ચટકા પાછળ એ જતા હોય છે, તેમના પરિવારજનો પર આ ખુબ ખરાબ અસર પડે છે, અને છેલ્લે તો શરીર બગાડીને ભોગવું શે તેથી પરિવારને સમજાવું જોઈએ, કે ઘરે ખાવું જોઈએ રોજ રોજ બહાર ના ખાવાય હવે આ બહાર ખાશે તો હવે એમના શરીર પર ઇફેક્ટ પડશે તો એના વિશે શું તમે શું કેહેવા માંગશો?
બિલકુલ સો ટકા કે અમુક લોકોને આપણે પરિવારજનોને સમજાવવું જોઈએ, કે આ ખોરાબ આ જે ખોરાક છે તે એ ખૂબ જ એમના શરીરમાં નુકસાનકારક અને બીજી એક વસ્તુ મને યાદ આવી કે અમુક લોકો એવા બી હો છે કે જે એમને ખબર છે, કે આ ખોરાક મારા શરીરને પચતો નથી તેમ છતાં પણ લોકો એ ખોરાક ખાવા માટે એમ કહેવાય કે ખોરાક ખાવા માટે જતા હોય છે, એવા લોકો માટે આપ શું કહેશો
હવા લોકો કેવા હોય છે કે જેમને ખબર છે, આ ખાવાથી નુકસાન જ છે, એ એવા લોકોમાં કોનો સવાલ થાય છે કે જેની જોડે ખાવાના ખૂબ પૈસા છે, એ લોકો મો લપટોપ આવા હોય છે કારણ કે પૈસા છે, એટલે તેમને ઘરના ખોરાક વિશે છે ને એમને સમજણ હોતી નથી અને પૈસા હોય છે, એટલે તેમને બહારના ખોરાક બી પોસાતા હોય છે,
બિલકુલ અને બીજી વસ્તુ બી એક જે મને યાદ આવી જ કે ભાઈ હવે આ વસ્તુ તો બિલકુલ પહેલાં તો એમ કહેવાય કે અમુક આપણે આપણે તાજો ખોરાક ખાઈએ
હા
આપ ઘરમાં બિલકુલ તાજો ખરાક આપણે ખાતા હોઈએ છીએ,
મેડમ મેડ
ટાઈમે એ ખોરાક વધી પડે છે, પછ બીજી એ ખોરાક વાસી થઈ જાય છે, એલે પછી એ વાસી ખોરાક જે છે આપણે એક અમુક કોઈક વ્યક્તિને આપી દઈએ કોઈ કોઈ ગરીબને આપી દઈએ કો પશુ પંક્ષીને નાખી દઈએ, તો એ માટે આપ શું કહેશો?
એ વા એ વાત પર હું કહેવા માંગીશ કે જે દૈનિક આપણા જીવનમાં જે રોજ આપણા પરિવારમાં ખોરાક બનતો હોય છે તે થઈ શકે તો તેના તે દિવસે પૂરાક કરી દેવો જોઈએ, કેમ કે બીજા દિવસે તેમાં જીવ પડવાના ફૂગ થવાના એ બધા ચાન્સીસ રહેશે, હવે તમે એ જ વસ્તુ પોતે ખાશો અથવા બીજા કોઈ ગરીબ માણસને કે કોઈને આપશો પશુ પંખીને આપશો તો તે તેમના શરીરમાં ખુબ નુકસાન કરે છે, અને આની તમારે સમજણ રાખીને એ એક દિવસે વપરાય જાય એવું કઈ વિચારવું જોઈએ.
આ વસ્તુ તો મને પણ એમ થાય કે ભાઈ આપણે આપ આપણે તાજો ખોરાક ખાઈએ અનેને બીજા વ્યક્તિને આપણે આવો ખોરાક આપીએ,
હા એટલે મેન વસ્તુ તો આમાં શું છે કે પર ર માં છે ને જેટલો જરૂર હોય એટલો જ ખોરાક બનાવવો જોઈએ કારણ કે તેનું ખોરાકની કિંમત સમજાવી જોઈએ, તમે કોઈ ગરીબને ખોરાકની કિંમત પૂછશો ને તો એને ખબર હશે કે ખોરાક તેમના જીવનમાં કેટલો જરૂરી છે, અમુક લોકો આખી દુનિયામાં ત્રીસ થી ચાલીસ ટકા એવા છે કે તે આખા દિવસમાં એક જ વાર ખોરાક લે છે, એક જ ટાઈમ
અને અમુક તો એ પણ વ્યક્તિ કે છે કે જેમને બે બે દિવસ સુધી ખોરાક મળતો નથી હોતો.
સાચી વાત છે તેમની
એવા લોકો પણ
ખૂબ ખૂબ પીડાતા હોય છે અને આ કિંમત બધાને સમજાતી નથી ખોરાકની તમે બીજા પરિવારમાં જોશો તો ખોરાક ન કિંમત એટલી નહી હોય, બધા હઠું મૂકતા હોય છે અને ફેંકી દેતા હોય છે, બીજા દિવસે એટલે તેમને એટલી સમજણ હોતી નથી,
બિલકુલ બિલકુલ બિલકુલ બીજું બી અમુક વસ્તુ એ જે છે, કે આપણે વધેલો પચેલો ખોરાક છે તે આપણે અમુક વાર એમ કેવાય કે આપણે ડસ્ટબિનમાં થાકી દેતા હોઈએ છીએ આપણે
બને બાઈ
એના વિશે આપ શો કશો
ડસ્ટબિન માં ફેંકી દશું તો ત્યાં આજુબાજુ જીવાતો થશે એટલે તેનાથી આપણને જ બીમારી થઈ શકે
આપની સાથે વાત કરીને ખૂબ મજા આવી અને ખોરાક વિશે જાણવાનો આનંદ થયો એ એથી આપણે જે છે એ આપણે ઘરે જેટલું આપણે જેટલી જરૂર છે એ જરૂરનાં પ્રમાણમાં જ આપણે ખોરાક બનાવવો જોઈએ
હા બરોબર અને આ ટોપિક પર અમારે કવાની આપણી સાથે વાત કરવાની ખુબ મજા આવીઈ એટલે હું તમારો આભાર
અને અને આ અને આ બાબતે તમારા પરિવારજનોમાં પણ ખૂબ સરસ રીતે આપ લોકોને જાગૃત કરશો એવી
ભગન ભવ નાને કોણ કર છ ના
ઓકે આપ ફરી મળીશું નવા કોઈ ટૉપિક સાથે
જરૂર
ત્યાં સુધી આપનો આપનો દિવસ શુભ રહે આપનો દિવસ સારો રહે ને ખૂબ સરસ રીતે એન્જોય કરો એવી શુભકામનાઓ ફોર સિક્સટી થ્રી